જા.
હા મિત્રો બોલો, ઘણા દિવસ પછી ફોન કર્યો મિત્ર!
હા મિત્ર, આમાં થોડોક બીમાર હતો ને એના કારણે મિત્ર થોડીક વાત કોઈ હાથે થતી ના હતી મિત્ર. તમે કેમ છો? તમે પણ સારા હશો ને?
હા મિત્ર, અમે સારા છે મિત્ર. શહેરમાં શું છે મિત્ર રહેવાનું છે બરાબર છે. પરંતુ મિત્ર વરસાદના કારણે આજકાલ શહેર બહ ભરાઈ ગયા છે મિત્ર તું મને કહીશ કે આપણે શહેરમાં રહેવાનું સારું છે કે ગામડામાં રહેવાનું સારું છે?
હા મિત્ર, એજ મેં વિચારતા હ હતો કે આજે હું પણ એજ વિશે વાત કરવાનો હતો કે આપણો ટોપિક લઈએ કે ગામ અને શહેર ના જીવન વચ્ચેની તુલના મિત્ર તો આપણે મિ ત્ર જેમ ગામમાં જીવતા હોય છે, લોકો એજ રીતના શહેરમાં પણ જીવતા હોય છે મિત્ર અને લોકો એ લોકો ના જીવનની તુલના છે કે કામ કરવા ની તુલના છે ખૂબ જ તફાત હોય છે મિત્ર હવે જો ગામની પરિસ્થિતિ લઈએ મિત્ર તો ગામમાં મોટે ભાગેનો લોકોનું જે જીવન જરૂરિયાતની જે, હોય છે એ લોકો મોટે ભાગે ખેતી કામ કરીને જીવ, તા હોય છે ને ખેતી પર જ મોટે ભાગેના લોકો આધારિત રેહતા હોય છે ને થોડું ઘણું કામ પસી એ લોકો શહેર જઈને કરતા હોય કે ગામડામાં જ કરતા હોયને જીવતા હોય છે મિત્રો જ્યારે શહેરમાં વસતા લોકો પસી વધારાની જમીન રહેતી નથી એ લોકો ને અમુક વાર તો સરખી રીતના જે રહેવાનું મકાન પણ એવું મળતું નથી ને જે મળતું હોય છે એ પણ ખુબ જ મોઘવારીના કારણે ખુબ જ મોંઘી પડતું હોય છે, ને એ લોકોને, બે ઘર ચલાવાહારુ દરોજ કામે જવું પડતું હોય છે, જો એક દિવસ પણ એ લોકો કામે ના જાય ને સારી એવી આવક વાળી જો એની જોબ ના હોય તો એને સારી એવી આવક પણ ના આવે તેથી, જે એની સા ના આવક હોય મિત્રો એને તો દરરોજ જેવું જવું જ પડતું હોય છે મિત્રો કેમ કે જો, કામ કરવા ના જાય તો એને સવાર કે સાંજ નું એવું ખાવાનું પણ નથી મળી રહેતું મિત્રો તેથી એને કામ પર દરોજ જવા પડતું જ હોય છે મિત્ર જયારે જે ગામના લોકો હોય છે એ લોકો, જે ખાવાનું હોય એ તો ખેતરમાં પકાવી જ નાખતા હોય છે, ચોમાસા દરમિયાન કે પસી ચોમાસા સિવાયની ઋત તો બીજીમાં જયારે લોકો ની જો પાણી ની સુવિધા હોય તો એનાથી, પણ એ લોકો ખેતીકરી ને એમાંથી, પણ જો વધારાની જમીન હોય ને સારી એવી ઉપજ લાવતી હોય તો એ
હા મિત્ર તારી વાત સાચી છે કે જે વ્ય, અ ગામના લોકો હોય છે તે પોતાનું પકાઈ ખાય છે, પરંતુ મિત્રો કશું ભી કેઈ કે ગામડામાં જે રહેવામાં આનંદ આવે છે તે શહેરમાં આવતો નથી. કારણ કે શહેર માં ઘોંઘાટ બી ખુબ હોય છે. તથા ભીડભાડ વાળી બી બહુ હોય છે અને આજકાલ શહેરો. પ્રદુષણ ખુબ વધી રહ્યું છે. તથા ચોમાસું આવતા જ્યાંતાં શહેરમાં પાણી ભરાઈ જાય છે અને જ્યાંતાં, ઘરો ડૂબી જાય છે અને પ્રદુષણ ખુબ થાય છે પરંતુ ગામડામાં એવું ન થી મિત્ર ગામડમાં સ્વચ્છ રીતે તથા કુદરત માં રહેવાથી આપણે કશું બીમારી પણ થતી નથી. અને સારિરિક જીવન બી કાઢી શકીએ છીએ. મિત્ર તને જો રહેવાનો મોકો મળે તો તું ગામડામાં રહેવાનું ઈચ્છે કે શહેરમાં રહેવાનું ઈચ્છે?
જો મિત્ર હું મારી જે વાત કહું. તો હું શહેર કરતા મિત્ર ગામડામાં. રહેવાનું વધુ પસંદ કરત કેમ કે મિત્ર. જે ગામડાનું જીવન છે એ ને એવું સુખમય હોય છે ને, આપણને શાંતિ આપનારો હોય છે. ને પ્રદુષણ મુક્ત હોય છે મિત્ર જયારે. શહેરનું બે મિત્ર તો. શહેરનું વાતાવરણ પણ પ્રદુષણયુક્ત હોય છે. વાતાવરણ તો પ્રદુષણયુક્ત હોય જ છે મિત્રો પણ જમીન કે, જે અન્ય આપણે આસપાસ ની ફેક્ટરીઓના કારણે જમીન પણ, એવી સારી રહેતી નથી કેમકે જે ફેક્ટરીમાં શહેરમાં જે ફે ટરીઓ આવેલી હોય છે એમાં મિત્રો એટલું બધું કેમિકલ યુક્ત જે એમાં જીવજંતુઓની. મારવા ખાતર કે જીવજંતુઓને રસાયણ કે, જીવજંતુ નાશક જે, દવાઓ કે રાસાયણિક ખાત બનાવામાં આવે છે કે અન્ય મેડિકલ ક્ષેત્રે જેવી દવાઓ બનાવવામાં આવે છે. એમાં જે પાણી કે અન્ય વસ્તુઓ ઉપયોગ. થાય છે એ ડાયરેક્ટ જ. જમીનમાં કે જે પાણી હોય તે એ ડાયરેક્ટ નદીમાં ફેકી દેવામાં. કે નાખવામાં આવે છે જેથી મિત્ર. એટલું બધું જે પાણીમાં રહેતા હોય છે જીવ સૃષ્ટિ એને પણ ખુબ જ એનાથી નુકસાન મિત્ર ને મૃત્યુ પામે છે મિત્રો તે રીતના આપણે જો ગામડાનું લઈએ. તો ગામડામાં પણ, મોટે ભાગે એવું કઈ થતું નથી. કારણ કે મિત્ર ગામડામાં જે, વાતાવરણ છે શુદ્ધ જ હોય છે ને ઝડવાઓ પણ એટલા બધા હોય છે કે, થોડું ઘણું પ્રદુષણ થઈ પણ જાય તો એ સંતુલનમાં કારણ આવી જતું હોય છે મિત્રને. જયારે સિટીમાં મોટે ભાગે ગટર વ્યવસ્થાને એ બધી સારી એવી હોતી પણ નથી મિત્રો કેમકે, અમુક વાર તો ગટર વ્વસ્થાના. જે બ્લોક જે થઈ જાય તો આખું પાણી ઘટરનું હોય બહા જાયને આંખે ગંદવાડ થઈ જતી હોય છે ને મિત્ર જયારે. જે ગામ્ય વિસ્તારમાં હોય છે ત્યાં મોટે ભાગે. બધા ના ઘરે પોતપોતાના ઘરે એવી. ગટર વ્યવસ્થા પર્સનલ જે હોય જ છે જે બધા. જે ગામડા હોય છે તે કે અમુક જે બે ત્રણ ઘર. મળીને એક જગ્યાએ કચરો એ બધું નાખતા હોય છે જેથી ગંદવાડ પણ એવો. કઈ થતો નથી ને તેનાથી વાતાવરણ પણ સ્વચ્છ રહેતું હોય છે, મિત્ર. તો તમે મિત્ર આના છે શું આગળ જણાવશો?
હા મિત્રો તમે કીધું એમ કે ગામડામાં સ્વચ્છતા પણ ખૂબ હોય છે. પરંતુ આપણે કહેવા જઈએ, તો અમુક જે આપણને સુવિધા જોએ તે શહેરમાં મળશે, એવું પહેલા કહેતા લોકો. પરંતુ હવે જોવા જઈએ તો આજના આજકાલના ગામડાઓમાં દવાખાનાથી લઈને બેંકો સુધી દ અ પોલીસ સ્ટેશન એવી બધી વસ્તુઓ ખુલી ગઈ છે અને બધી વસ્તુ આપણાને ગામડામાં પણ મળી રહે છે. જેથી આપણે જો અમુક લોકો કહીતા કે શહેરમાં જવું જરૂરી છે. પરંતુ એવું હવે નહીં. કારણ કે હવે કે ગામડામાં પણ રહીને બધું આપણાને મેળવી જાય છે. અને આપણાને બધી વસ્તુ ગામડામાં જ મળી જાય જેથી આપડે શહેરમાં જવું જોવન જવાજ પડતું નથી. પરંતુ અમુલ અમુક લોકો રોજગારી માટે શહેરમાં જાય છે. તેના વિશે તમે શું કહેશો મિત્ર?
હ મિત્ર, તમે કીધું તેમ કે જો આપણે ગ્રામ્ય વિસ્તારમાં લઈએ તો ગ્રામીણ વિસ્તારમાં જો મોટે ભાગે ખેડૂતો ખેતી પર જ નિર્ભર રહેતા હોય છે, ને એમાંથી જ એ લોકો આવક મેળવતા હોય છે એમ. ને હજું બીજું જોઈએ તો પશુપાલન દ્વારા દૂધ જેવો વિકાસ વધ જે વધ્યો છે, એમાં એ લોકો પશુપાલન કરીને દૂધ વેચતા હોય છે. પરંતુ મિત્રો જો જે વિસ્તારમાં પાણીની સુવિધા બરાબર ન હોય એ વિસ્તારમાં મિત્રો એ લોકો ખેતી પણ ન કરી શકે, અને પશુપાલન પણ ન કરી શકે. કેમ કે મિત્ર જો પશુપાલન કરે, તો પણ એ એનામાં દૂધ એવ સારું લાવા આવે તે હારું, એ લોકોને દાન કે વધારે પડતા લીલો ચારોજ ખવડાવામાં આવે છે મિત્ર. જે જો પાણી ના હોય તો એ ઉપલબ્ધ પણ એટલો ચારો ન હોય તેથી એ લોકોને પશુપાલન કે ખેતીમાંથી પણ આવક મળતી નથી મિત્ર. જયારે તેથી તેના કારણે એ લોકો શહેરમાં મંજૂરી કરવા જત તા હોય છે મિત્ર. તે જ ના આપણે લઈએ કે, તમે કીધું તેમ મિત્ર કે જે સિટીમાં જેવી સુવિધા ઉપલબ્ધ હોય છે, એ ગામડામાં એવી બધી જ ઉપલબ્ધ ત નથી મિત્ર, પણ તમને એ તો વાત સાચી જ કહી છે કે મિત્ર સિટીમાં શહેરમાં જે હોય છે, દવાખાના પણ ઘણા બધાને જાત જાત પ્રકારના હોય છે મિત્ર, જ્યાં ને વાહનો પણ બસ, સિટી બસ કે અને જીઆરસટીને બસ લેટ ત એ પણ એવી સારી, ગમે તે જગ્યાએ ઘણી બધી જતી હોય છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં લઈએ તો અમુક ફિક્સ સમયે જ એક કે બે જ બસ આવતી હોય છે, ને એ પણ બધી જ વિસ્તારમાં ન આવતી હોય મિત્રો જેથી આપ પણને જેઓ દવાખાને કે અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં પણ આપણને ઘણી મુશ્કેલી પડતી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં જયારે શહેર વિસ્તારમાં મોટે ભાગેની બસો બધી જગ્યાએ જતી જ હોય છે તેથી ઘણાબધા લોકો એક સમયે તાં એક જગ્યાથી બીજી જગ્યા જઈ શકીએ તાં હોય છે ને ટાઈમનો બચાવ પણ થાય છે જયારે ગ્રામ્ય વિ સ્તારમાં અમુક ફિક્સ સમયે જ હોય છે ને તે પણ તે જ સમયે આવતી હોય કે ના આવે એ કોઈ નિશ્ચિત હોતું નથી મિત્રો, ને આપણે જો રસ્તાઓ લઈએ તો રસ્તાઓ પણ કે અન્ય સુવિધાઓ કે અન્ય દવાખાનાઓ કે અમુક બેંકો એવી પણ ગામડાઓમાં એવી આવેલી હોતી નથી મિત્ર ને જયારે શહેરમાં લઈએ તે બધી જ સુવિધા હોય છે પરંતુ મિત્ર બંને વચ્ચે એ તફાવત છે કે, શહેરમાં વધારે લોકો હોવાથી એ લોકોની જરૂરિયાત પણ વધી વધતી જ જતી હોય છે. ને એના કારણે જે જંગલો હોય છે એ પણ એ લોકોને કાપ પવા પડતા હોય છે કે તેથી અમુક જે ગ્રામ્ય વિસ્તાર જે જંગલોનો હોય છે એ કાપવામાં આવે છે જેથી નુકસાન પણ ઘણુંબધું થાય છે મિત્ર જયારે ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી ઓછી ના કારણે એટલું બધું કઈ ઝાડવાં કાપવામાં આવતા નથી ને એ લોકો મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારના લોકો જે જંગલો પર જ નિર્ભર રહેતા હોય છે તે રીતના મિત્ર
તમારી વાત સાચી છે મિત્ર, મિત્ર મેં પણ એજ કેવાં માગું છે કે હું તો રહેવા માંગીશ તો ગામડામાં જ રહેવા માંગીશ. શહેરમાં આજકાલના ભીડ-ભાડવાળા વિસ્તાર કરતા શહેરમાં શહેર કરતા ગામડામાં રહ્યા હું ઈચ્છું છું ચાલો મિત્રો તમને આ આ ટોપિક પર વાત કરીને મને શું ખુબ ગમ્યું કોઈ દિવસ ફોન કરો મિત્ર.
હા મિત્ર.